હલો.
હા કેમ છો?
હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું, હવે તો ઉડાાન ઉનાળાની રજાઓ શરૂ થવાની છે ને.
હા, હું તો રજાઓની આધોરાત થી રાહ જોઈ રહી છું.
હા તમને ઉનાળાની રજાઓ કેમ ગમે છે?
કારણ કે આ સમય દરમિયાન અભ્યાસના, તણાવમાંથી થોડો આરામ મળે છે, અને પરિવાર સાથે વધુ સમય પસાર કર કરી શકાય છે.
હા એ તો સાચી વાત ક તમને, આખું બર્સ ભણ્યા પછી રજાઓ ખુબ જ જરૂરી છે.
હમ, એ તો વાત તમને સાચી કહી, તમારી આ વર્ષે વર્ષે રજાઓ માટે શું યોજના છે?
હું તો મારા દાદા દાદીના ગામમાં જવાનો વિચાર કર્યોતી કરતો હતો.
હા ગામમાં રજાઓ પસાર કરવાની મજા કઈ અલગ હોય છે.
હા, ત્યાં સ્વચ્છ હવા હરિયાળી અને શાંતિપૂર્ણ વાતાવરણ હોય છે.
હમ હું પણ બાળપણમાં દર વર્ષે ગામે જતી હતી.
ત્યાં તમે શું કરતા હતા?
અમે મિત્રો સાથે રમતા ખેતરમાં ફરવા જતા અને સાંજે બધા સાથે, બેસીને વાતો કરતા.
હ સાંભળીને જ આનંદ આવે છે.
હા તમે ગામમાં શું કરવાનો વિચાર વિચાર કરી રહ્યા છો?
હું તો દાદા પાસેથી ખેતી વિશે શીખીશ, અને ગામનું જીવન નજીકથી જાણીશ.
એ તો ખુબ જ સારી વાત છે.
અ અને તમને રજાઓમાં શું કરવાનું વિચાર કર્યું છે?
હું એક કોમ્પ્યુટર કોર્સમાં જો જોડવાનું વિચાર્યું છે મેં.
હા એ તો બહુ સરસ વાત છે, રજાઓનો ઉપયોગ નવી વસ્તુઓ શીખવામાં જ કરવો જોઈએ.
હા હું, હું ટાઈપિંગ, ગ્રાફિક ડિઝાઇન અને કેટલીક નવી ટેકનોલોજી વિશે શીખવા માંગુ છું.
હા આજના સમયમાં કમ્પ્યુટરની જ્ઞાન ખૂબ જ મહત્વનું છે.
બિલકુલ, અને સાથે સાથે પુસ્તક પણ વાંચે છે.
વાહ એ તો બહુ સરસ વાત છે કયા પકાર પ્રકારની પુસ્તકો
વાર્તાઓ જીવન. ચરી ચરિત્ર અને પ્રેરણાદાયક પુસ્તકો.
વાચન થી જ જ્ઞાન વધે છે અને.